હેલો જય શ્રી કૃષ્ણ બેેન. હું પણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
આજે તો ખુબ જોરથી વરસાદ પડ્યો છે, ને આકાશ. માં કાલા કાલા બાદલ છે.
બિલકુલ અને થવામાં બી જો કેટલી ઠંડક આઈ ગઈ છે અમારા શહેરમાં પણ. આજે આખી રાત વરસાદ આવી હતી અને બહુ જ. હમણાં પણ વરસાદનો મોસમ થઈ રહ્યો છે. અ કાલા કાલા બાદલ આવી રહ્યા છે. અને જો ને વરસાદનો સમય કેટલો. સુહાવનો મોસમ લાગે છે અને. જેવી રીતે જ વરસાદ પડ્યો એટલે ગરમી તો છું થઈ ગઈ અને હવે તો. અ સરસ મોસમ થઈ ગયો છે એકદમ ઠંડક વાળો.
એકદમ સાચું કયું તમે. યાદ છે ગત વર્ષે આપણે પહેલી વરસાદમાં બહાર નીકળી. નીકળીને ચાય પીધી હતી.
હા મને આજે પણ યાદ છે. અને એ ચા અને વરસાદની ખુશબુ ભીની ભીની. કેટલી સરસ લાગતી હતી મને તો વરસાદ નો મોસમ બહુ જ ગમે છે. વરસાદમાં બધી જગ્યાએ હરિયાલી છવાઈ જાય છે. અને મોસમ પણ કેટલો સુહામનો થઈ જાય છે.
એકદમ સાચું કયું તમેં મને તો વરસાદ મોસમ બહુ ગમે છે. વરસાદમાં વર્ષ કુજ હરાબ પરાબ થઇ જાય છે.
બિલકુલ. અને આપડણે જોઈએ તો ખેતોમાં બી ધાન્ય ઉગાવાની શરૂઆત થઈ જ થઈ જાય છે. કિસાનોને તો ખેડૂતોને તો બહુ જ ખુશી થાય છે. વરસાદ આવે એમને એમ એમને ખેતીના કામ શરૂ થઈ જાય છે. પણ શહેરમાં તો વરસાદ એટલે એક સમસ્યા પણ થઈ જાય છે. ટ્રાફિક જામ થાય છે. કેટલી જગ્યાએ ખાડાઓ પાણી ભરાઈ જાય છે. અને ક્યાંક ક્યાંક તો રસ્તા પણ બંધ થઈ જાય છે.
એકદમ સાચું કીધું તમે. ગત સપ્તાહ તો મારી ઓફિસ પાસે પાણી ભરાઈ ગ્યું હતું. સ્સ્કૂટર ચાલવાનીમાં બહુત મુશ્કેલ પડી ગઈ.
હો ના હા ના એકદમ સાચી વાત છે. જોને વરસાદને વરસાદમાં મજા તો બહુ આવે છે. પણ આ રસ્તાઓ રસ્તાઓમાં જ્યાં ખાડા ભરાઈ જાય છે. એના લીધે આપણને કેટલી બધી અ મુશ્કેલીઓનો સામનો કરવો. પડે છે અ વરસાદ જોવામાં કેટલા બધા લોકો. વરસાદમાં આપણા ઘરની અને છત ઉપર બેસી છત. છત પરથી. વરસાદ નું મોસમ નિહારે છે એ પણ કેટલું સરસ લાગે છે.
એકદમ સાચું કીધું તમે. એને અ તું યાદ કરે આપણે ને. લરીમાં વરસાદમાં નાચતા હતા પાણીમાં ભીગીને ગાના. ગાયા હતા બરસાત મે હસી મલ્યા વા હસતે હુવે.
હા ને અને તમને એટલું. ભીગી ગયા હતા કે ઘર આવીને તાપ. અ લાગી ગયો હતો માં તો કહે કે. વરસાદમાં આ બધું ન કર પણ મજા તો આવેજ ને. અ વરસાદનો મોસમ ખાણા પીણા માટે પણ એટલો જ. સારો છે આપણે ગરમા ગરમ ફાફડા ઢોકળા અને ચાય. અને કદી કદી તો ભજીયા એ તો બધાના ઘરે. બને છે જેમ વરસાદ પડે એમને એમ. ભજીયા બનવાનું ચાલુ, અ તો તમે કેમ કહો છો કે
એકદમ સાચું કહ્યું તમે, મને તો ઢોકલા અને ચાય. બહુત યાદ આવે છે, અને વરસાદમાં મક્કિ થી ભુટ્ટા પણ ખવાય છે, ગરમ ગરમ ભુટ્ટા માથે થોડક મસાલા, નમક લાવાલા
અરે વાહ, મોંમાં પાણી આવી ગયું, પણ વરસાદની એક સમસ્યા પણ છે. કે વરસાદ વરસે, અને ખાડાઓ ભરાય, એટલે મચ્છરો મચ્છર પણ થઈ જાય છે, અને કદી કદી તો ડેન્ગુ પણ થઈ જાય છે. અ તેનુ ખ્યાલ રાખવો પણ ખૂબ જરૂરી છે.
બિલકુલ મને તો મા કહે છે કે, રોજ મચ્છરતાની આપરજે, અને ઘર આસપાસ પાણીના જમા ધે પણ ફિર પણ વરસાદની સુંદરતા અલગ જ છે, પહાડમાં તો વરસાદ પંછી, નદીયા, ફુલાઈ. ચાય, છે રીતે ઝરણાં વગી ઉઠે છે.
બિલકુલ સાચું કહો છો તમે, આપણેે ગિરનાર, સાપુતારા. આ બધી જગ્યાએ વરસાદમાં ફરવાનો, અને એ સૌંદર્ય દ્રશ્ય જોવાનો અલગ જ મજ્જો છે. આપણે આ વર્ષે ક્યાંક વરસાદ પડે એટલે ફરવા જઈએ?
કયો નહીં, અગર વરસાત કમ પડે તો સપુતારા જઈએ, વહાની હરીભરી વાદીઓ, અને હવા ઠંડી હવા. વર્ગ જેવું લાગે છે. અને વરસાદમાં પશુઓ પણ ખુશ થાય છે, ગાય, બલો ને હરાભરા. ચારા મળે છે, પક્ષીઓ પણ નાચતા હોય છે.
એકદમ સાચું કો છો તમે. અને બચ્ચાઓને તો વરસાદમાં રમવાની કેટલી મજા આવે છે. આપડે પણ નાના હતા, અત્યારે તમને ખ્યાલ છે. આપણે કાગજની નાવ બનાવીને, પાણીમાં તહેરાવતા હતા.
હા હા, મને પણ છોડપણમાં આ મજા યાદ આવે છે, સ્કૂલમાં વરસાદ પડે તો છુટ્ટી થઈ જાય. અને ઘરમાં મમ્મા પાપ્પા થાય સાથે મજા કરીએ.
બિલકુલ વરસાદ નો મોસમતો, પ્રકૃતિની તરફ તો તરફથી આપણને બહુ જ મોટો ઉપહાર છે, જે આપડે આપડુ કર્તવ્ય પણ છે, કે આપણે પર્યાવરણની રક્ષા કરીએ. વૃક્ષ વધારીએ, વાવીએ, તો વરસાદ પણ વધારે પડે.
એકદમ સાચું કયુ તમે. અને વરસાદરી મોસમે પ્રગતિ તરફ ઉપફા જેવો. પણ આમ આપણું કર્તવ્ય પણ છે, પર્યાવરણ ની રક્ષા કરવી. અને વૃક્ષ કાપાનું અને પ્લાસ્ટિક વધારે વાપરવાનું પરિણામ આપ આપેજ આપ આપણે જોઈએ છીએ. વરસાદ કમ પડે તો સૂખા પડે છે. આજે રાતે વરસાદ પડ પડને. કે પડસે કે નહીં, આકાશમાં બાદલ ઘણા છે.
હા મોસમ વિભાગ કહે છે કે, આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની હમણાં તૈયારી છે. અ એટલે જોઈએ તો અમદાવાદ, સુરત પછી રાજસ્થાનમાં પણ હવે ક્યાંક ક્યાંક જગ્યાએ તો વરસાદ થઈ રહ્યો છે, અને આ જે બે દિવસથી અમદાવાદ અને સુરતમાં તો વરસાદની આગાહી છે, કે હાઈ એલર્ટ છે. કે વધારે વરસાદ પડવાનો છે, અને હા વરસાદ પડે તો આપણે થોડી ઘણી તૈયારીઓ પહેલાથી કરીને રાખવી જોઈએ. જેમ કે છત્રી રેનકોટ આ બધું તૈયાર રાખવું જોઈએ આ દિવસોમાં. ક્યાંક પણ જાઓ તો છત્રી અને રેનકોટ લઈને જવું જોઈએ પણ હા. દિલમાં તો વરસાદની ખુશી હોય છે કે આપણે. વરસાદમાં પલળવું છે બધાને વરસાદમાં ભીનવું બહુ જ ગમે છે.
એકદમ સાચું કયું વરસાદની યાદમાં. આજે અમે ગરમ ગરમ ખાણું જોઈએ. ઢોકલા બનાવીએ અને ચાય પીએ અને સાથે સાથે વરસાદ જોતીએ.
અરે વાહ તમારું પ્લાન તો એકદમ પરફેક્ટ પ્લાન છે. વરસાદના આ સુંદર મોસમમાં. એની સાથે ક્યાંક ગરમા ગરમ કોઈક ખાવાનું મળી જાય. તો અરે વા શું વાત થઈ જાય અને આપણા સાથે અ. બધા એ સાથે મળીને એ ખાય તો એનું. એનો અલગ જ એ પલની સુંદર જ મજા થઈ જાય છે. અને આપડે જોઈએ તો. અ વરસાદની સમયે અ બહાર નીકળતા પહેલા આપણને સડક ઉપર. ઉપર ગાડીઓ ચલાવતા પહેલા આપણને ખ્યાલ રાખવો જોઈએ. કે ક્યાંક પાણી ભરાઈ જાય અને ક્યાંક ખાડા હોય ગટરના ઢાંકણા. ખોલી દીધા હોય સડક પર. તો કોઈ દુર્ઘટના ના થાય એટલા માટે પહેલાથી સાવચેતી રાખીને. અને ધ્યાનથી આપણને ગાડી ચલાવી જોઈએ વરસાદના સમય પર. અ બાળકોને પણ અ રમવા માટે અ. ર થોડીક વખત આમ ભને રમે તો કઈ નહી. પણ વધારે પડતા એ ભીની જાય તો એનાથી બીમાર પડવાની શક્તિ. શક્યતા વધી જાય છે. અને વરસાદમાં આપણને હાઈજેનિક નું બહુ ખ્યાલ રાખવું પડે છે કારણ કે. અમ વરસાદમાં કીટાણુઓ જલ્દી ફેલાય છે અને એનાથી રોગો. અ ઝડપથી ફેલાઈ જાય છે એટલા માટે આપણને. સાફ સફાઈ નું વિશેષ ખ્યાલ રાખવું જોઈએ. વરસાદ ના સમયે આપણને ચા આપડી ચારે બાજુ. કેટલી બધી નજારાઓ ખૂબસૂરત જોવા મળે છે લીલોતરી થઈ જાય છે. વરસાદ પછી નું જે સૌંદર્ય છે એ કુદરત. એવું લાગે છે કે જાણે અ લીલા કલરની ઓઢણી ઓઢી લીધી હોય. એવું લાગે છે. ક્યાંક પહાડું પહાડની નજીક આપણે ફરવા જઈએ તો ચારે તરફ હરિયાલી જ હરિયાલી જોવા મળે છે એટલે આ સુંદર વાત વાતાવરણ નો લાભ લેવા માટે લોંગ ડ્રાઈવ પર જવાનું પણ મન કરે છે વરસાદ પછી અમે તો અ બેવું જણા લોંગ ડ્રાઈવ પર જરૂરથી જઈએ છીએ અ અને આ વરસાદના મોસમની અ ઉઠાઈએ છીએ
એકદમ સાચું કહું તમે અને વરસાદ આવ્યો અને આનંદ આવ્યો
બિલકુલ સાચું કહો છો તમે એટલે આપણે જો અ જોઈએ કે વર્ષા આપણે કુદરતે આપણને જે અમૂલ્ય ભેટ આપી છે વરસાદ પાણી હવા ધરતી આ બધાનું આપણને આ બહુ જ અમૂલ્ય વસ્તુ છે આ બધાને આપણને કાળજી અને પ્રકૃતિ પ્રત્યે અ એમને સંરક્ષણ કરવાનું પ્રત્યેક નાગરિકનું અ એક કર્તવ્ય છે તો ચાલો હમણાં તો અમે પકોડા અને ચા બનાવી દીધા છે તો એક વખત નાસ્તા તો કરી લઈએ અને વરસાદની પણ મજા લઈ લઈએ તો ફરી મળીશું તમે ત્યાં સુધી ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ